હલો
હા બોલ
શો કરે છે
બસ હ બેઠી છું
બરોબર
તું શું કરત
બસ આ લખવા બેઠો છો
શું લખવા બેઠો
આ કોલેજમાંથી અસાઇનમેન્ટ્સ આપ્યા છે
સેનીપાલ લખવાન છે હલો
હલો
સનુપ લખવાનું
પાઇથન પર
ઓહ હો મારા લખાઈ ગયું
લખાઈ ગયો
હા
સરસ
શું કરું આજ આપ
બસ આજે આ લખવાનું જ કામ ચાલ્યું છે
અચ્છા મસ્ત વરસાદ આવ્યો હતો
ચ્યા આગળ?
અમા ઘર બાજુ
અચ્છા
કેમ તમારે આજે વરસાદ કેમ આજે તમારી બાજુ વરસાદ નો હતો?
હતો પણ છૂટો છવાયો હતો.
અમારે પાણી તો નહી ભરાયું પણ આમ ઠંડક થઈ ગઈ બફારો મારતો તો એની જગ્યાએ ઠંડક થઇ હવે.
કાલે વરસાદ નહીં પડે કાલ બફારો મારશે
એ વાત એ સાચી છે પડવો જોઈએ વરસાદ રોજ
હવે એ બસ્તુ આપણા હાથમાં નથી ને
ખબર છે પન. હા ખબર છે નહીં આપડા હાથમાં પણ શું કરીએ કેવાથી પડી જાય તો તો સૌથી સારું
હમ પડવો તો જોઈએ કેમકે દર વર્ષે જેટલો પડે છે.
હમ
એનો અડધો પણ આ વખતે નહી પડ્યો
કેટલો મોડો વરસાદ આવ્યો છે આ વખત
હમ
અડધો અડધો જુલાઈ મહિનો પતી ગયો ત્યારે
એટલે તો બધું શાકભાજી મોંઘું થઈ ગયું છે
મારે બહુ મોંઘું થઇ ગયું છે
હા શું કરવાનું પણ?
કશું નહી કરવાનું લેવું તો પડે જ ખાવાનું તો છે જ.
ઈ તો છે જ નવે ભૂખ્યા થોડી
પણ વરસાદમાં વરસાદમાં ફરવા જવાની મજા આવે
વરસાદમાં ફરવા જવાની તો મજા પણટ ઘરેથી જવા ના દેના
એ વાત એ સાચી
હમ વરસાદ પડે તો બહાર નહી નીકળવા દેતા અને ફરવા ક્યાં જવાદે
એ વાત સાચી પણ વરસાદમાં હવાને નાતા નાતા ફરવા જવાની મજા આવી જાય પલળતા પલડતા
હમ
અહીંયા નજીક માં એવી કોઈ જગ્યા નથી જ જઈને બેસાય એમ ખુલ્લી જગ્યા ગાર્ડન જેવું
ના નથી આપડે એવું.
એટલે જ હા હોવું જોઈએ
નથી શું કરે હવે?
કઈ ના કરી શકાય આપડા થી
હમ
અને આમાં એમાં પણ આ વખત વરસાદ પડે એ પહેલા તો બધા રોડ ખોદી ને મૂકી દીધા છે
હા અને અતારે તો વરસાદના લીધે એક્સિડેન્ટ્સ પણ બહુ થાય છે.
હ અને એમાં પણ રોડ ખોદેલા છે ને એમાં જ વધારે એક્સિડન્ટ થાય છે કે ચીકણી માટી હોય અને ખાડો પણ હોય
હમ્મ અને રોડ એવા ખોદી નાખ્યા છે ને અને વરસાદ પડી એટલે પાણી ભરાઈ જાય એટલે કોઈને ખબર પડે જ નહી કે અહીયા ખાડો છે કે રસ્તો છે.
એજ ના કેટલા મોટા મોટા
હમણે ને હમણે ખબર હોય તો કેટલા બધા વ્હીકલ્સ એમાં ભરાઈ ગયા હતા પેપરમાં આવ્યું તો ખબર.
હા.
હા. અરે અહીયાં આ બાજુ છે ને હાઈવે પર એ કાલ કે પરમ દિવસ કોઈ એક્સિડન્ટ થયો ને બઈક વાડો હા.
મે વાંચ ગ ગાય આઈ ગઈ. એ જે જગ્યાએ થયું ને એ જ જગ્યાએ અ મે બી કયા ના ગયા વર્ષે મીન્સ ટ્વેન્ટી ફોરમાં જ્યારે કોલેજ આવતો હતો ને
હા.
તારે મેં મારી આંખો સમય ત્યા એક્સિડેન્ટ થયો હતો એજ જગ્યાએ મેં કીધું તું ખબર હતું. એક ગાય છે ને જે ડિવાઈડર ડિવાઈડરમાં ખબર હોય તો જે જડ હોય ને
હા.
એ ઝાડ પર જે બધું હા. જે ડાળિયો બાળિયો ખાવા એ હોય ને
હા.
એ ખાવાઈ હતી અને ખાઈને ડાયરેક્ટ પેલી દોડી ને રોડ પર આવી ગઈ. અને ત્યાં આગળ એક ગાડી આઈ ગઈ. ગાડી આવતી હતી તો પાછળ ગાડી ગાય જોડે પાછડે તો ગાય મેં બી ત્યાંની ત્યાં મરી ગઈ હતી.
અમારા મારા રિલેટિવ એક છે ને અમદાવાદ થી આવતા હતા ગાડી લઈને આવતા હતા. તો હાઈવે પર કોઈ રીક્ષા ની રીક્ષા ગાય જોડે અથડાઈનો આખી ગાય હવામાં ઉછળીને ના બાઈક કે ગાડી સાથે ગાય અથડાઈ તો આખી ગાય ઉછડીને રિક્ષા પર ગઈ. રિક્ષા આખી આમ પડી ગઈલ ઊ ઊંધી થઈ ગઈ.
ઓહ રિક્ષા મજબૂત હાસ.
હા હા એટલે ગાડી હતી ક તો કોઈક ઓ કઈક હતું ગાયની સામે જેની જોડે ગાય અથડાયને આખી ગાય હવામાં ઉડીને આમ પા રીક્ષા ઉપર પડી તું શું આ મા ના કે ગાય ઉડી એમ.
ઓ હો.
હા મે એવું તો કેવું હશે વાહન કે ગાય આ
કોઈ પિકઅપ ટ્રક હશે પેલા છોટા હાથી હોય છે.
હા હાઈવે પર હતું એટલા હોય શકે.
હમ્મ એ શું આખી મેટલ બોડી આવે.
હા.
એટલે જ એટલે મેં આજે પેપર વાંચ્યું અને એ પેપરમાં એ જોયું મેં
હમ્મ. પછી એ ગા એ રિક્ષા વાળા જે રિક્ષા ચલાવવા વાળા હતા ને એ બચી ગયા, અને પાછળ કેટલા પેસેન્જર હતા ત્રણ, મેબી બે-ત્રણ જણ હતા કદાચ. બચી ગયા એ લોકો.
અરે વચ્ચે મારા કાકી આવતા તા જોબ પરથી, પણ ખબર નહીં વોટ સમ રિઝન્સ રિક્ષા પલટી ખાઈ ગઈ, મેબી એક ગાય જ હતી.
હમ્મ.
હલો.
હા, હા.
ગાય આઈ ગઈ ને, કે કૂતરું આઈ ગયું તું, તો રિક્ષા પલટી ખાઈ ગઈ હતી.
વાગ્યું નોતુંન?
વાગ્યું તુંન, રિક્ષા આખી પલટી ખાય એટલે વાગે જ ને.
એ વાત એય હાચી. મારા કાકીન તો એક જગ્યા ઊભા તા એક્ટિવા કે પાર્ક કરીને, તો પાછળથી રિક્ષા આઈના એ ઉભા તા, સાઈડ ઉપર ઊભા તા, રિક્ષા આઈ ને આમ અથડાઈ રિક્ષા પાછળ. તે પડી ગયા, તો કમર માં વાગ્યું તું, બેઠો માર વાગ્યો તો.
બરોબર. કેવું છે?
એ તો ટાઈમ થયો, ઘણા ટાઈમ પેલા થયું તું.
કેટલો ટાઈમ થયો?
અહ વરસ જેવું થયું હશે.
વરસ જેવું?
હા.
બરોબર.
એ તો સારૂ કેવાય પણ બહુ નહોતું વાગ્યું, સાઈડ ઉપર ઊભા તા ત્યાં રિક્ષા આઈનાઈ વા અથડાઈ ગઈ.
અરે રિક્ષા વાળા ચલાવે છે જ એવું ને.
ડેન
ગમે ત્યાં, ગમે ત્યાં ઊભી રાખે, જોવે નહીં કે પાછળથી કંઈ આવે છે. કોઈ પેસેન્જરે હાથ ના કર્યો હોયને તોય સાઈડ ઉભી કર દે.
અહં. ગમે ત્યાં અને સા ઓલી સાઈડ લાઈટ બતાવ્યા વગર અચાનક જ આમ ઊભી રાખી દે ગમે ત્યાં.
સાઈડ લાઈટ એમની જે બ્રેક લાઈટ હોય છે ને ઈ કામ નહીં કરતી હોતી. ક બ્રેક મારે તોય ખબર ના પડે. મારે વચ્ચે થયું તું.
હા.
હલો.
અમુક, હા બોલ.
હમ્મ બોલ.
અમુક રિક્ષા તો એકદમ આમ જૂની-જૂની હોય છે ને એમાં તો કશું જ ના ચાલતું હોય, બ્રેક માંડ-માંડ વાગતી હોય હો. તોય એ લોકો રમ-રમ ચલાવશે.
અરે, જૂની છોડ ને નવી માંય એવું હોય છે. આ લોકો અંદર બધું અહ મોડિફાઈડ કરાવે ને, ચેન્જીસ કરાવે ને બધા
હા.
એમાં થોડોક ટાઈમ શું ચાઈનાની વસ્તુ હોય, પ્લસ સ્ટાર્ટ ટિંગ માં સારું ચાલે.
હમ્મ.
અને પછી બંધ થઈ જાય.
હા
લઇટમાં સાઈડ હે.
પવન નો અવાજ આવે છે ક્યાર નો.
હવ હો
હા સ્પીકર દબાય છે વારે ગળે પવન નો અવાજ આવે છે ફોન આમ ખસતો હોય ત્યારે અવાજ આવે ને
હા એટલે આ ફોનમાં થોડુંક એવું છે મનેજ કર
એ તો કરું જ છું
સરસ
જો પાછું છું
શો
જ પાાછું આમ કચોડ ખચોર અવાજ આવવા
કાગળ છે ને મારો મારી આંગળી ઘડે છે આ
હા
હમ
સારું ચાલ હું તને પછી ફોન કરું મારે બીજો ફોન આવે છે
સારું